હાઈ કેમ છો મજામાં
હો મજામાં તું કેમ છે.
બસ જો મજામાં હતી.
હા હા મને એમ કામ હતું કે તારો દિવસ સમાન રીતે કેવી રીતે શરુ થાય છે.
મારો દિવસ તો હવે જોને સવારના અલાર્મ વાગે ચાર વખત એક વાર ઉઠું
ઓ તો રોજ નક્કી કર ને આ તો મારા જેવી જ વાત કરી તે લે
હ હું રોજ નક્કી કરું છું કે કાલથી વહેલી ઊઠીશ પણ થાય જ નહીં
ઓહ હો એ હું તો સવાર ઉઠ મોટિવેશન થાય ત્યારે ગાય થઈ જાય છે તાગો હે ને
પછી હું ઉતાવર માં તૈયાર થવું છું અને ઘણી વાર બ્રેકફાસ્ટ પણ સ્કીપ કરી દઉં છું.
ઓ એ તો બહુ ખરાબ વાત છે. પણ આવું ક્યારે આવું જ કરું છ તું
પછી આખો દિવસ થાક લાગે છે.
મોર્નિંગમાં તો ના કરી જા તું
તું શું કરે છે, દિવસ દરમિયાન
કોલેજ એસઇનમેન્ટ અને પછી થોડુંક સોશલ મીડિયા
અચ્છા સોશિયલ મીડિયા તો બહુ સમય લઈ લે છે, નહી
હા ક્યારેક તો ખબર જ નહી પડતી કે કેટલો સમય પસાર થઈ જાય છે.
અચ્છા આપણે પ્લાન કરીએ છીએ કે પ્રોડક્ટિવ બનવું. પણ થાય છે, શું
સાચું છે, એ પણ મુશ્કેલ બી છે ચાલ હવે વાત કરી તો તારા ફ્યુચર ગોલ શું છે.
હમ એવું કામ કરું છ કે મને અને સ્ટેબલ પણ થવું છે, મને ગમે એવું સ્ટેબલ થવું છે.
ઓહ એટલે તો પેશન અને બને.
હા પણ બંને સાથે મળવું મુશ્કેલ છે.
એ તો સાચી વાત છે, તારી બહુ
તું શું કરવું ઈચ્છે છે.
કરવાનું છે, કે મીન ફૂલ હોય.
અચ્છા હું એવું કઈક કરવું. છે પણ સોસાયટી ન પ્રેશર પણ હોય છે, ને યાર
બહુ હોય છે લોકો હંમેશા પૂછે છે, કે આગળ શું કરવાનું છે, આગળ શું કરવાનું છે.
અને જો આપણને ખ ખબર ન હોય તો શું કરવાનું યાર.
એ તો આપને કન્ફેસ.
ક્યારે મને ફ્યુચર વિશે. છે, ડર લાગે છે યાર શું કરું.
મને પણ બીડર લાગે છે, કે આગળ શું થવાનું છે, એમ.
એ તો શું હું સફળ થઈશ આ પ્રશ્ન હંમેશા મારા મનમાં આવ્યા કરે પણ હવે એટલી ટેન્શન થાય ને મને પણ હું શું કરું બોલતું
એ તો બહુ સાચી વાત પણ પણ હું માનું છું કે ટ્રાય કરવું ખુબ જરૂરી છે, એટલે ટ્રાય તો કરવાની જ છે.
હા ફેલિયર પણ લર્નિંગ જ છે, ને એક રીતે તો
ઓ બિલકુલ ની તો સાચી વાત છે.
હ તારા માટ ટે ફ્રેન્ડશિપ શું છે?
ઓહ મારા માટે? મારા માટે તો ફ્રેન્ડશિપ એટલે કે ટ્રસ્ટ અને કમ્ફર્ટ છે.
મારા માટે સપોર્ટ.
સાચા મિત્રો હોય ને તો આપડે સમજતા હોય
હ અને જજ ન કરતા હોય ને એવા.
આજકાલ તો ફેક ધો ધો ફ્રેન્ડ તો બહુ જ મળી જાય છે.
હા યાર સાચી વાત. કીધી હો હા. ઘણા લોકો ફક્ત કામ માટે મિત્ર બને છે. છે.
પણ રિયલ ફ્રેન્ડ તો બહુ સ્પેશલ હોય છે પણ એવા તો કોક મલતા હોય હવે તો મલતાય નથી.
સાચે હા, એ લોકો જ આપણા માટે ફેમિલી જેવા જ હોય છે.
તેને કોઈ ખાસ મેમોરી યાદ આવે છે તો પછી
હા એક વ ખત અમે બધા ફ્રેન્ડસ સાથે ટ્રીપ પર ગયા હતા. એ મને મેમોરી યાદ આવે છ. જે આપણે ખબર છે અ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગયા તા કેટલી મસ્તી કરી હતી આપડે બધાએ ત્યાં આગળ.
હા હા એ તો લાઈફ ટાઈમ માટ માટે રહી ગઈ છે યાદ આપની.
હમ્મ, એ સાચી વાત.
તું ઓવર થિંકિંગ બહુ કરે છે એમ.
હા યાર બઉુ જ ઓવર થિન્કિંગગ કરું છું પણ શું કરું બોલ.
સેમ મે ઉ મારું પણ બી એવું થાય છે.
નાની વાત ને પણ હું વધ ધારે વિચારી લઉં છું. શું કરું નાની-નાની વાત તમ એટલી મગજમાં ફર્યા કરે પ શું થાય હવે?
ખાસ કરીને રાત્રે બહુ ટેન્શન થાય છે.
સેમ સેમ હા રાજ તે તો માઈન્ડ સ્ટોપ જ થઈ જાય, એકલી શું એટલે મારું માઇન્ડ ચગડોળે ચડે. શું તું વાત જ ના પૂછ.
સાચી વાત છે ત્યારે શું કરવું એવું વિચારે આવે.
હું તો મ્યુઝિક સાંભળું બીજું તો શું કરી શકું.
મને તો લખવાનું બહુ ગમે એટલે હું નવરી છું એટલે પછી હું લખું એમ.
અચ્છા. હું સ્ટ્રેસ હેન્ડલ કરું પણ શીખ ીખવું પડે યાર.
હા નહી તો હેલ્થ પર બહુ અસર પડે તે ધ્યાન રાખવું પડે એટલે આપને.
હમ. એ સાચી વાત સોશિયલ, સોશિયલ મીડિયા વિશે તારે શું વિચાર છે?
લ છે અને પણ હાર્મફુલ બળ પણ છે એ, બહ એના ઉપર ડિપેન્ડ નહી રહેવાનું.
હા. જાણે કે એક્સપ્લેન કરને. મને.
કેમ યુઝફુલ હોય એ માટે કે આપડણે, કોન્સેપ્ટ રહી છીએ.
અને હ હાર્મફુલ
અહ કોમ્પ્રેશન
હા, આપડે બીજાઓને જોઈને પોતાનું ઓછું સમજી છીએ.
હા, પણ રિયે ટી અલગ હોય છે. એ તો સ બહુ અલગ હોય રિયલિટી.
હા, લોકો ફક્ત હેપી મુમેન્ટ બતાવે છે યાર.
હા, જીવન એ તો શીખાવે છે આપને પણ.
કે આપણે પોતાના માટ ટે જીવવું જોઈએ યાર.
એ તો સાચી વાત છે. આપણે માઈ શીખવું પડે શીખાવવું પડે.
હ, આપડામાં પેશન્સ અને સેલ્ફ કોન્ફિડન્સ પણ ઇમ્પોર્ટ ટન છે.
હાઆ બીજા એ શું વિચારી કરતા હોય આપડે શું, વિચારે એ મહત્વનું છે કે આપણે જે વિચારી એ આપડે કરવું જોઈએ.
હો આજનું અહ વાતચીત ખરેખર સુ ખૂબ જ સારી રહી નઈ?
હા, મને પણ બહુ ગમ્યું આજ બહ તારે જોડે વાત કરીને બહ જ મજા આવી.
આપણે ઘણા મહત્વના વિષય પર વાત કરી.
હા હા આજ તો બહુ જીવનની ઉપયોગી વાતો આપડે બહુ કરી, બહુ સરસ વાત, બહુજ મજા આવી છે.
તારા અહ મમ્મી ની તબિયત કેવી છે અત્યારે, સારી છે ને?
હઓ મારી તબિયત સારી છે. તારી કેમ છે, સારી છે?
હ મારી બી સારી છે. અત્યારે હું થોડા દિવસ બીમાર હતી મને ટાાઈફોઇડ થયો હતો એટલે.
હઓ હવે તને સારું છે એમ?
સારું છે.
તો ડોક્ટરને બતાવ્યું તે કેમ શું કે છેે ડૉક્ટર?
અરે નાના એ અહ થોડા દિવસની દવાઈઓ ના આપી હતી અત્યારે હવે આ વેન્સડે ફરી પાછું મને બતાવવા જવું પડશે. અને રિપોર્ટ કરાવશું એટલે જે આવશ તે એનામાં
હા તારા તો વેધર એવું થઈ ગયું છે ને એટલે થોડુંક મ ઠંડી પડે થોડુંક માં ગરમી પડે એટલે બહુ આવ ધ્યાન રાખવાનું હોય આપડે આ બધું.
હા, એજ ને અત્યારે વેધરનો મોસ્ટ ઓફ તું જોઈશ ને હું હોસ્પિટલ ગઈ હતી તો બધા ખાંસી શરદી મોસ્ટ ઓફ એજ બધા પેશન્ટ્સ હતા.
હો તો તો ડોક્ટર કરને તો બહુ જ ભીડ છે હમણાં અત્યારે તો ડોક્ટરને પત્ર કે લાઈન લગાવવી પડે આપને તો.
હ અહ તને ખબર છે આપડા ત્યાં ઘનશ્યામ સ્કૂલમાં અહ મેડમ હતા પેલા ઇં-ઇંગ્લિશ વાળા એ મને માલ્યા હતા.
એવું? તો બહુ દિવસ પછી તને મલ્યા તા ઈ.
હા એ મેડમ મલિયા ને તો મન મ મને કે કે તમને મારો પુરાના સ્ટુડન્ટને મલીને મને બહુ જ ખુશી થઈ. મેં કીધું અમને અમારા સ્કૂલ ટીચર ને મડ ડી ને બહુ જ ખુશી થાય.
મને પણ મળવું છે મેડમ ને. બહુ મને બહુ દિવસ થઈ ગયા મેડમ ને મળ્યા વીના.
એ મેડમ એ સ્કૂલ મૂકી દીધી છે, કેમ ખબર પડી?
ના ના મને તો ક્યારેય ખબર નથી. તે મને કીધું તઈ મને ખબર પડી.
હવે એ મેડમ મને કેવા મંડ્યા કે મેં સ્કૂલ મૂકી દીધી છે કે હવે અત્યારે હું કે ટ્યુશન ક્લાસીસ કરાવું છું.
ઓ, ટ્યુશન ક્લાસીસ તો તો બઉ સારું એમાં બી ટાઈમ બી બચે, ઈ સ્કૂલમાં તો આખો દિવસ ચાલે, આ ટ્યુશન તો બે ચાર કલાક નું હોય, એટલે તો ચાલ્યું જાય, સારું થઈ જાય મેડમને
હા, એજ ને એમ મે એજમ કે વાતો કરતા હતા ને ત્યારે કેવા માંડ્યા, કે હું ટ્યુશન ક્લાસીસ કરાવું છું. મેં કીધું સરસ તો પછી મને પૂછવા માંડ્યા કે તું શું કરું છું, કઈ કોલેજ માં છું ને એમ બધું પૂછવા માંડ્યા. તો મેં મારું બધું કીધું. હું, આમ કરું છું ને બધું એમ પછી કે ક્યારેક આવજો મળવા મને મેં કીધું સારું સારું આઈશું.
હો એના છોકરા છે, મોટા થઈ ગયા હશે હવે, હેને બઉ જ?
હા, એમના જે ટ્વિન્સ છોકરાઓ હતા ને મોટા થઈ ગયા છે યાર ઓળખાતા પણ નથી, આપડે ખબર છે નાના હતા ત્યારે બહુ રમાડ્યા એમને નઈ.
હો હો સ્કૂલમાં મેડમ ક્યારેક લઈ આવતા તો આપડે એને ખુબ જ રમાડતા બઉુજ મજા આવતી છોકરાને
હા, એમ એટલે તો એમને નોતા લઈ આવ્યા જોડે, મેં પૂછ્યું ને એમ કે તમારા બેબીસ શું કરે છે, એમ તો એમને મને ફોટોસ બટ એમના એટલા ક્યુટ લાગતા તા ને ગલ ને બોય હતા ને એના શું નામ પ્રિન્સી અને હેન્ડિલ નામ હતું કઈક
ઓ ઓ ઓ હા સાચી સાચી વાત એને તો હેન્સીલો પ્રીન્સી બહ આમ હવે તો બઉ કેટલા વર્ષનો થઈ ગયા છે હવે ઈ તો
હા એમ કેતે તો કઈક તો ટ્વેલ્વ યર્સ ના છે કેમ કંઈક કેતા હતા એટલા મોટા થઈ ગયા યાર આપડે તો કેટલા સિક્સ યર્સ ના હતા ત્યારે આપડણે જોયા તા
હો હો તો બહુ મોટા થઈ ગયા છે છોકરા હવે તો કઈ ટ્યુશન જતા હોય કે સ્કૂલ જતા હોય છોકરા એવડા મોટા છે એના તો અવેતો હેને
હા એજ ને મને તો બહ મજા આવીઈ મેડમ થી મળીને મારો તો અડધો તાવ એમ જતો રહ્યો
હ મેડમ બહ જુના મેડમ મળે તો બઉ જ આપને સરસ લાગે કે કેટલા દિવસ પછી આ મેડમ આપને મલ્યા એમ
પથી તો મારો નંબર આવ્યો એટલે હું તો અંદર ડોક્ટર જોડે જતી રહી અંદર પણ પછી તો વાત ના થઈ બસ એટલી વાત થઈ ત મેડમ જોડે મજા આવી વાત કરીને
તું સારી રીતે દવા ખાજે તો તું જલ્દી સરસ્સ થઈ જ તો ભણવા માટે બી તને સારું રે ને વળી એમ
હ એ બી છે
તય ધ્યાન રાખ દે મમ્મી ને પપ્પા ને કેમ જોડે બધે બરાબર છે ને
હો એકદમ બધા બરાબર છે મમ્મી તને કાલે જ યાદ કરતા હતા કે હજુ ફોન કેમ ના આવ્યો તારી બેસ્ટ ફ્રેન્ડ નો કે
મમ્મી મને બહુ યાદ કરે છે તારી હને
હા એજ ને તું ક્યારેક ફોન કરજે મમ્મી ને મમ્મી બહુ જ યાદ કરતા ત તને
હા હા ચોક્કસ હું કરીશ હું ખ્યાલ મને ટાઈમ મળશે ને તો તો હું બઉ ફોન કરીશ મળવાય આવીશ ઘરે તને હમણાં મારા નાઈટ ડ્યુટી એક
સારું ચાલ હવે આપડે પછી મળીએે ક્યારેક
હા હા મળી તો તાર મમ્મી ને ને યાદી દેજ પપ્પા ને ને બધાને મારી
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.